તો ભાઈ કેમ છો તમે તમારા ઘરે બધા સારા છે ને ભાઈ?
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં છીએ અને ઘરના પણ એકદમ સારા છે. કેમ છો ટમે એને શું કરી રહ છો હાલમાં
હા ભાઈ હું પણ એકદમ મજામાં છું અને હું પણ એમ તો મારા ઘરે એટલે જે એમણે તો આરામ કરી રહ્યો છો. પરંતુ તમારી સાથે મારે ફોન કર્યો કે આજકાલ ની બધી આપણા જે બધી પરિસ્થિતિ બધી અનુભવી છે અને બધી થઈ રહી છે જેમ કે પ્રદૂષણનું પ્રમાણ આપણા દેશમાં વધી રહ્યું છે એટલે આપણેે એને કંટ્રોલમાં લાવવા સું આપણે ઘણ બધી પ્રકારની પ્રોસેસ કરવું પડશે અને ઘણો બધા પ્રકારને આપણે જાગૃતિ આપ જાગૃત પરંતુ આપણા દેશમાં ઘણા બધા લોકો એવા છે તેને જાગૃત કરવા જોઈએ અને તે પ્રદુષણ કરતા લોકો છે તે લોકોને આપણને યોગ્ય રીતે સમજાવવું જોઈએ અને યોગ્ય રીતે એ લોકોને દંડ પણ વસૂલ કરવો જોઈએ. કારણ કે આપણા દેશમાં છે ને ઘણી બધી એવી જગ્યા જેમ કે આવી જાહેર જગ્યાઓ પછી નગરપાલિકા મહાનગરપાલિકા કે પછી સરકારી એવી બધી જગ્યાઓ કે પછી ધાર્મિક સ્થળો કે પછી જોવાયે એ બધી જગ્યાએ આપણને ઘણું બધું પ્રકારનું ગંદકી પછે એવું બધું જોવા મળી રહ્યું છે એટલે એનું મુખ્ય કારણ છે તમે જાણો છો કે આવું બધું જે આ અ જાગૃત બધા લોકો છે તે આ બધું કરે છે અને એના લિઘે આપણા દેશને અને આપણા આપણા દેશને આગળ જતા બધા જોવા વાળા જે બધા ધાર્મિક બહાર ના જે દેશવાળા જે વ્યક્તિ આપણા દેશ આવે છે તે આપણા દેશ માટે શું વિચારશે એ કારણ કે હવે આપણા દેશમાં જો આટલી બધી ગંદકી જોવા મળશે તો પછી એ લોકો આપણા દેશમાં કોઈ ફરવા પણ નહી આવે કારણ કે આપણા દેશ ધાર્મિક સંસ્કૃતિ ધાર્મિક તહેવારો અને ધાર્મિક બધી સ્થળો અને જોવાક સ્થળો બધા ફરવા માટે આપણા દેશમાં આવે છે બધા બારના દેશના વખથી તો પછી આપણા દેશમાં બંગનાદેશનો વ્યક્તિ આવશે તો પછી આપણા દેશમાં આવું બધું ગમે તે પ્રકારનું પ્રદુષણ ગમે તે પ્રકારનું રોગચાળો આવું બધું જોઈ ને પછી કેું એ લોકો અનુભવ હશે એટલે એ લોકો પણ વિચાર છે કે આપ આપણો દેશ આટલો બધો ગંડો છે આટલું બધું ગંદકી કરે છે ગમે ત્યાં ઓગડું કરે છે એટલે એ આપડા એ લોકો ના નજરમાં આપણો દેશ ખબ નીચો પડી જાય છે એમ કારણ કે તમને તો ખબર જ કે તમે તો ખુબ શોખીન છો બહાર ના દિશા જેમ કે આવા ન્યુયોર્ક છે કે પછી ફ્રાન્સ છે લંડન છે એવી બધી જગ્યાએ તમને ખુબ ગમે છે અને તમે મને કીધેલું પણે એટલે કે આવી બધી આટલી બધી સ્વસ્થતા હોય છે ગંદકી પણ નહીં હોય છે અને બાર એક બગીચો બનાવે છે એવું એ લોકો ન કડક નિયમ છે એમ અને એ લોકો કોઈ પણ આવો બધો નિયમને તોડે તો પછી એ યોગ્ય પ્રકારનું દંડ વસૂલ કરે છે અને ખુબ સારી રીતે બધાને પેલું કહી છે એમ પરંતુ આપણા દેશમાં એવી બધી જાગૃતતા નથી આવી છે એમ એટલે આપણા દેશને જો આવા સ્વસ્થ બનાવવું અને યોગ્ય રીતે ગંદકીને કરવું બનાવ એટલે કે આપણા દેશમાં આવું ઉપર એ કેમ્પ યોજાવા જોઈએ એટલે ઘણા બધા લોકો એ પ્રયાસ તો કરેલો પરંતુ જે સ્વચ્છતા અભિયાન છે આપણા દેશના જે પ્રધાનમંત્રી બધું કરેલું પરંતુ ત્યાં એ તો બ સફળ નહી થયું છે એમ આવી બધી જગ્યાએ મને ગમે તે દુાન ઉપર ગંદકી ઉપર જોવા મળી રહ્યું છે એટલે હવે આપણે તો આવું બધું કરશું અને આપણા દેશના ઘણા બધા લોકો આવું બધું કરે છે કેમકે આપણા દેશને આવા ઘણા બધા જગ્યાએ ઘણા બધા શહેરોમાં એવા બધા જે બધાુએસન વાળા બધા જે કેમ્પટ જે બધા શોપ હોય વાઈન શોપ હોય ત્યાં તમે જાણો છો કે ઘણા બધા લોકો ત્યાં પીને ગમે તે પ્રકારનું બધું કૃત્ય કરે છે અને ઘણા બધા લોકો ને બધું મારપીટ કેવું બધું આપણા દેશમાં ખુબ જોઈ રહ્યું છે અને આપણા દેશ આપમણાં કેટલા બધા પ્રકારની દુર્ઘટના અને એટલલી બધી એટલે કે એવી અસંખ્ય એટલે કે આપણે માન્યતા તેવું પણ આપણા ઘટના બની છે કારણ કે તમે જાણો છો કે હમણાં જે બધ એમના જે એટલે કે હમણાં જેારે ડુંગરાળ પ્ટ ફરવા ગયેલા ત્યારે આપણા જે પેલા ભાઈ ને એટલે કે ધક્કો મારી દીધો એમને જે પત્ની એમ એટલે આવું બધું પ્રકારનું બધી ઘટના બની રહી છે અને આવું બધું પ્રકારનું આપણા દેશમાં થઈ રહ્યું છે પછી બાર દેશના વ્યક્તિ આવો બધુ પ્રકારની આપ ન્યુઝ સાંભળશે તો પછી આપડો દેશ તો ખુબ નીચો ગયયો છે કારણ કે હવે તમે જાણે લોું કે એટલે એક મહિના પહેલાની વાત છે જેમ કે ટ્રેનમાં એક હાદસો બનેલો જેમ કે મુંબઈ શહેરમાંમ એ ત્યાં એટલે કે જગ્યા પર એક ભાઈ ને પેલું ચાકુ થી મારી નાખવામાં આવેલું એવું પણ થયેલું હતું એમ એટલે કે જે માનસિક આજકાલના જે આપણા યુવાના જે મોટા મોટા લોકોમાં ખુબ અલગ અને વિચિત્ર છે એટલે કે આવી બધી ઘટનાઓ આપણા દેશમાં ખુબ જોવા મળી રહી છે એટલે આવું બધું ઓછું કરવા માટે આપણા દેશને સારો અને સમૃદ્ધ બનાવવા માટે આપડણે આવા બધા લોકોને જે સુધારવા જોઈએ અને નિતા પછી આપણે યોગ્યતે કડક નિયમ અને યોગ્ય રીતે જે સોલા કરવું જોઈએ કારણ કે આવું કોઈ પેલા તો તોની કઈ પેલાને ભૂ જ ન પછી આવું કરવામાં આવે તો પછી એ તો ભાઈ નહી કહેવાય એમ એટલે સરકારે પણ યોગ્ય રીતે નિયમ કાઢવો જોઈએ અને યોગ્ય રીતે બધાને સમજાવવું જોઈએ અને પ્રદુષણ આ બધું થઈ રહ્યું છે અને આ બધું પ્રકારની બધી ઘટના બની રહી છે તેને આપણે અટકાવવું ખૂબ જરૂરી છે કારણ કે આપણા દેશ સારો બનાવો જોઈએ અને આપણા દેશને વિકિત કરવો જોઈએ કારણ કે આપ દેશ વિકસિત થઈ રહ્યો છે કારણ કે વિકસિત જે બધા દેશ થઈ ગયેલા છે તે તો અમેરિકા છે ન્યૂયોર્ક છે પછી ચીન છે એવું બધા થઈ ગયેલા છે પરંતુ આપડ તો ખુબ પાછળ છે એમ એટલે આપણા દેશમાં આવી બધી જગ્યાએ એ બધી ગંદકી પ્રદૂષણ ખૂબ જોવા મળી રહ્યું છે પણ અમારા ગામડાં પણ પેલા જોવા મળતું હતું કેમ કે બાજુ બાાજુ ગમે ત્યાં બધો કચરો એટલે કે ઘરનો કચરો કે પછી બધું પ્લાસ્ટિક કે પછી અન્ય પ્રકારનું બધું કચરો નિકાલ કરવામાં આવે ગમે બહાર અને આવું કરવામાં આવે એટલે કે બહારજ નાખી દેતા હતા બધા લોકોને ગમે ત્યાં બધું એમ બધું રોગચાળો પન ર્ફેલાતોને મચ્છરો ભાગે માખી ભાગે તેના કારણે બધા લોકો બીમરા પણ ખૂબ પડ્યા હતા એટલે કે અમારા ગામડામાં પેલા હતું પરંતુ હવે જીરિક બધા લોકો સમજી ગયા છે અને અમારા જે જે સરપંચજી છે ગામના તે લોકોએ પણ ઘરે ઘરે કચરા પેટી આપી છે અને જે બહારને રસ્તા પર ત્યાં પણ બધી મૂકી છે એટલે આજુબાજુ જે બધા લોકો જતા હોય તે લોકોને પણ ખુબ સારી રીતે બધા લોકોને ખબર પડે કે આ ડસ્ટબિન આપણા માટે કચરો નાખવા માટે બની છે અને યોગ્ય રીતે તે બધા લોકો એમાં કચરો નાંખે છે ત્યાંથી અમારો જે અમારા ગામદું અને અમારા જે આજુબાજુ લોકો છે ત્યાં અમારા બધા સુધરી ગયા છે શું તમે ત્યાં રહો છો તમારા ગામડાઓમાં ત્યાં બધા લોકો જે પ્રદુષણ પ્રત્યે ખૂબ જાગૃત છે કે પછી તમારા બાજુ પણ આવા ઘણા બધા લોકો છે કે આવું બધું ગમે તે પ્રકારનું ગંદકી કે પછી ગમે ત્યાં ઠૂક કે પછી વ્યસન કરીને ગમે ત્યાં કૃત્ય કરતા છે
આમ જોવા જઈએ તો અમારે બાજુ શું છે બધા લોકો એમ તો જાગૃત છે બધાને ખબર છે કે પ્રદૂષણ એ ખુબ જ ગંભીર બાબત ગણાય છે એટલે બધા પ્રદૂષણ પ્રત્યે સભાનતો છે બધુ જાણતા છે જયારે શું હતું કે જે અમને ખબર નહ હતી કે પ્રોડુશન ને કારણે આટલું બધું થઈ શકે છે અમે શું છે નોર્મલી પેલા તો ગમે ત્યાં કચરો ફેંકી દેતા હતા અને ઘર માંથી પણ કચરો અમે ઓટલે જ બધા વાળ કરતા હતા અને ત્યાંન સળગાવી દેતા અને એવું ગમે તેવું કર્યા કરતા તા હતા પરંતુ એને કારણે એટલું બધું અમને જે પ્લાસ્ટિક ખાસ કરી કે એને કારણ એટલું બધું પ્રદુષણ રહે કે જ્યાં હ પ્લાસ્ટિકો કચરો નાખ હતા ત્યાં હવે અમે કોઈ પણ જાતની વનસ્પતિ કે પછી શાકભાજી કે પછી ફૂલ છોડ ત્યા રોપી જ નથી શકતા કારણ કે ત્યાં જે જમીન છે ત્યાં ફળદ ગુમાવી દીધ એવું લાગી રહ્યું છે અને એના કારણે એ જમીન એકદમ પડખાવ પડી ગઈ છે ત્યાં હવે કઈ પણ જાત ણુ અમે રોપી શકતા નથી એટલે ઘણું બધો નુકસાન થયું છે અને એના કારણે શું છે જે પ્લાસ્ટિક છે તેનો અમે જયારે સળગાવતા ત્યારે એટલી ખરાબ દુર્ગંધ આવતી હતી તો તેના કારણે કેટલાક લોકો બીમાર પણ પડતા હતા કેટલાક ને તો શું છે માથુ ડુ હતું એના કારણે કારણ કે એટલે ખરાબ સુગંધ આવતી હતી તો એ બધી બાબતોને મેં ધ્યાન માં લીધી મે પછી બધા જે હ મારા ફરીયુ છે બધા ભેગા થયા અને અમે નક્કી કર્યું કે હંમેશા આપણે હવે કચરો ગમે ત્યાં ફેંકવો જોઈએ જ નહીં અમે એ નિયમ બનાવી કે અમારે હંમેશા કચરો કચરા પેટી નાખશો અને આપણેે જો કચરા પેટીમાં નઈ નાખશું ગમે તેમ ફેંકશુ તો જે બાળકો છે તે પણ આપણને જ જોઈને શીખવાના છે તો એ લોકો પણ ગમે ત્યાં જ કચરો ફેંકશે પરંતુ આપણે એવું નહી કરશું આપણે હવે એ લોકોને કચરો ગમે ત્યાં ફેંકવા દઈશું નહીં એટલે અમે પણ એવું કર્યું કે અમે હંમેશા કચરો કચરા પટમાં જ નાખી ભલે થોડો ઘણ કચરાપેટી દૂર હોય કે વાર લાગી જતા કે પછી લખવામાં કોઈ પ્રોબ્લેમ પણ જે હોય તે અમે ત્યાં જ કચોર કચરાપેતિ માં નાખી છે અને મ્યનિસિપાલટી વાળને પણ જણાવી દીધેલું એટલે એ લોકો દર દર અઠવાડિયામાં ત્રણ ત્રણ દિવસ એમ ત્રણ ત્રણ દિવસને ગેપ કરીને આવે છે અને ત્યાંથી જે પ્લાસ્ટિક હોય કે કચરો હોય તે લઈને જાહેત કરે છે અમે શું છે કે ત્રણ પ્રકારના ડબ્બા મૂકેલા છે જો પ્લાસ્ટિક નો કચરો ભીનો હોય અને એના માટે એક ડબો પ્લાસ્ટિકનો કચરો એકદમ સૂખો હોય તેના માટે એક એન એક દબો એવો કે જેમાં વનસ્પતિના પાંતરા હોય કે પછી ધૂળ એ બધું હોય તેમ એ રીતે મને કું કારણ કે જો પ્લાસ્ટિક હોય તે એનું રિસાયકલ કરી શકે છે આપણે સળગાવી મૂકીએ એના કરતા એનું રિસાયકલ થાય તો એ માટે ઘણી બધી જાતની વસ્તુ બનાવામાં આવે છે જેમ કે ટોબ હોય છે પ્લાસ્ટિકના ટગારા હોય છે હવે તો પ્લાસ્ટિક ના પાવડા પણ આવી ગયા છે એ બધું જે હોય તે પ્લાસ્ટિક માટેથી બનાવવામાં આવે છે અને ખાસ કરીને આપણે જોઈએ તો હવેધ દરેક સોસાયટીમાં આપને આ બ્લોક પણ જોવા મળે છે એ પણ એક પ્લાસ્ટિક માટેથી જ બનાવવામાં આવે છે. એટલે જોવા જઈએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ આપડણે ટાળવો તો નહી જોઈએ કરવા જ પડે કારણ કે પ્લાસ્ટિક વગરે સંભવ આપડે પ્લાસ્ટિક છે તો એ ઉપયોગથી આપણે કોઈ પણ વસ્તુ ગર્મેન્ટ એટલા ટાઈમ સુધી સાચવી શકીએ છીએ એટલે ઉપયોગ તો થવાનો છે પરંતુ સાથે સાથે એ આપણે બિન ઉપયોગી થઈ જાય ત્યારે આપણે કોમે ત્યાં ફેંકી નઈંવું જોઈએ ખાસ કરીને રસ્તાઓ ઉપ આપડે જોઈએ તો કેટલાક કામ સ્થિતતી માટેથી જે બહાર નીળ સ્તોય ત્યાં એન્ટ્રી અને ગેટ પર જ એટલો બધો કચરો ફેકેલો હોય છે. એ આપણને અંદર જવાનું પણ કંટાળ આવે અને ખાસ કરીને આ જે ગામડાના લોકો હોય છે. એ તો થોડા ઘણા સભાન પણ હોય છે પણ જે અમુક શહેરના લોકો છે એવું નથી કેતું કે દરેક જ શહેર અમુક જે શહેર છે તેના લોકો શું છે કે ગમે ત્યાં જ કચરો ફેંકીયા કરે છે એ લોકોને એટલી બધી જાણકારી પણ નથી મળતી કે શું તે ખબર નથી પડતી પરંતુ ગમે ત્યાં કચરો ફેંકે છે જેના કારણે ત્યાંના લોકોને પણ એટલી બધી દુર્ગંધ અને એટલી બધી બીમારીનો સામનો કરવાો પડે છે અને ખાસ કરીને વાત કરું તો જે હમણાં વાયરસ કોરોના વાયરસ તે પણ મને લાગે ત્યાં સુધી દૂર દૂર જોવા જઈએ તો આ પ્રદૂષણમાં લીધી જ આવી હશે કારણ કે આપડે અહીંયા પ્રદૂષણ જ એટલું છે અને જ્યાં ચીન છે ચીન એટલો બધો ડેવલપ ડે છે કે એ ત્યાંથી શરૂઆત થઈ હતી પરંતુ ચીનમાં એ લોકોએ સાચવી લીધું હતું એટલા બધા લોકો લોકોને મૃત્યુ નહીં થયા પરંતુ જય્યારે આપણા દેશમાં આવ્યો ત્યારે આપણે અહીંયા ઘણા બધા લોકોના મૃત્યુ થયા અને લોકોને આપડણે જણાવીએ પણ હતું કે આપણે ઘરની બહાર નહી નીકળવુંઈએ ઘરની બહાર કોઈ પણ એક વ્યક્ ક ઘર ન રાસન કે પછી કે પછી કઈ પણ જાતની વસ્તુ દવાઓ જે સુુગર હોય એમને રેગ્યુલર દવા લાવવી પડે છે તો એ લોકો જયારે બહાર નીકળે અને જયારે પાછા ઘરે આવે ત્યારે સૌપથમ એ લોકોને સેનિટાઈઝ કરવું જોઈએ એ બધી બાબતો ન ખાસ ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ જ કરવો પડે તો પણ અમુક લોકો શું કરતા હતા કે એમ જ બહાર ફરવા માટે નીળ ક્રિકેટ હતા રમવા માટેની ક્રિકેટ હતા એ બધું નહીં કરવું છે એના કારણે એ લોકોની ઘરે ઘણી બધી પરિસ્થિતિ નબળી પણ થઈ ગઈ હતી કારણ કે આ રોગ એક વાર થયો તો પછી એના બહાર નીકળવાનું એનું કોઈ વેક્સિન જ ન બનેલી હતી એટલે મુસીબત આવી ગયા હતી પરંતુ હાલ જોવા જઈએ તો કોરોના જે વાયરસ છે તેની પણ વેક્સિન આવી ગઈ છે શું છે કે ત્રણ થી ચાર મને યાદ છે ત્યાં સુધી ત્રણ થી ચાર વર્ષ સુધી આ વાયરસ અહિયા આપે અયા ચાલ્યો હતો એટલે એમ જોવા જઈએ તો કોરોના વાયરસ સામે આપણે લડી પણ શકીએ છીએ પરંતુ આપણા પાસે એટલી ક્ષમતા હોય જોઈએ આપું શરીર પણ એટલું ઈમ્યુનિટી બુસ્ટ હોવ જોઈએ એના માટે આપડણે પ્રદુષણ તો ઘટાડવું જ પડશે સાથે સાથે આપડે વૃક્ષારોપણ પણ કરવું જોઈએ આપણે શું છે શાળામાં કોલેજમાં તો વૃક્ષારોપણ કરીએ છીએ પરંતુ આપણે હવે જ્યાં પણ જઈએ ત્યાં આપડણે એક વૃક્ષો રોપવું જ જોઈએ ફરવા માટે ગયા હોય ત્યાં નર્સરી હોય ત્યાંથી આપણે ઘરની બાલકની માટે પણ વૃક્ષો લાવું જોઈએ કારણ કે વૃક્ષ વગર આજે આપડે જીવન સંભવ નથી એવું મને લાગી રહ્યું છે. કારણ કે લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. તો પ્રદુષણ નું પ્રમાણ પણ ઓબ્યસલી વધશે એટલે એ બાનું ધ્યાન રાખવું જોઈએ તમારે શું કેવું તમે પણ આ જે પ્રદુષણ છે તેને અટકાવવા માટે ઘણા બધા ઉપયોગ કર્યા હશે ને
હા ભાઈ અમે પણ એમ તો અમારા ગામડામાં ઘણા બધા પ્રયાસો કર્યા છેએ ત્યાંથી જ અમારા ગામડામાં ઘણું બધું પ્રકારનું ચેન્જ આવ્યું છે અને ઘણા બધા લોકો મને જોઈને અમા જે જાગૃત બધું કેમ્પ હતા તે બધા જોઈને ખુબ સારી રીતે બધા બધ માની રહ્યા છે એટલે અમારો જે અમારો જે ગામડો અને અમારા બાજુ બધા લોકો આમ સ્વચથતા પ્રત્યે ખુબ આગળ વધી રહ્યા છે. એટલે હવે આપણે જો સ્વસ્થ રાખશું તો પછી આપણને જોઈને ઘણા બધી આપણી પેઢી હમં આજકાલની આપણે સમક્ષ છે. કારણ કેવા ઘણા બધા લોકો તમે જાણો છો ઘણા બધા વ્યસન કરતા હશે અને એવું બધું જોઈને બધા આજકાલ ના બધી યુવા પેઢી તો પછી આગળ જતા એ લોકોને તકલીફ થવાની છે આમ. એટલે ભાઈ હવે આપડે તો આપડે યોગ્ય રીતે આપડું શરીર ન આપણા જે દેશનું આપને આપે આજે બધી બધા લોકો ગંદકી કરે છે. તેને આપણે સમજાવવું જોઈએ અને યોગ્ય રીતે બધાને કહેવું જોઈએ કે ભાઈ ગંદકીની કરો અને આપણા દેશને સમૃદ્ધિ બનાવો. ચાલો ભાઈ મળે પાછા આપણા દેશ માંઈ બધી પ્રકારની પરિસ્થિતિ જોવા મળવાની જ છે એના વિ પાછી આગળ વાતચીત કરીશ.
હા સારું ભાઈ ચાલો મળશ ત્યારે આપદે ઊંડાણ પૂર્વક વાત કરીશું.
હા ભાઈ સારું મળીએ.